હલો
હેલો
હા કેમ છો બેન
મજામાં શું તમે કેમ છો
હું પણ મજામાં છું બેન તમને મારી અવાજ આવે છે
હા બધી છે
સાર
આજે હું કુટુંબ વિશે એટલે પરિવાર વિશે તમારા જોડે વાત કરવાનું છે તમારી પાસે ટાઈમ છે ખરો
હા બેન છે ને કહો ને તમે
સારું અ તને ખબર જ હશે કુટુંબ એ સમાજની સૌથી મહત્વનું અને પાયા છે અને એક ઘરમાં સા રહેતા લોહીની સંબંધથી અથવા લગ થીથી જોડાયેલા લોકો સમૂહ ને પરિવાર કહેવામાં આવે છે અને આ પ્રકારના પરિવારમાં દાદા દાદી માતા પિતા અને પછી કાકા કાકી મસા પછી ભાઈ બહેન અને પિતરાઈ બહેના બધા જ ઘરમાં સાથે રહે છે ભારતીય સંસ્ સકૃતિમાં આ પ્રથા વર્ષોથી ચાલી આવી છે અને ભારતમાં સૌથી જોઈન્ટ ફેમિલી જ વધારે રહી છે અને ખુબ જ આનંદ થી એકબીજા સાથે રહે છે ઉત્સવો ઉજવે છે એકબીજા સાથે છે પકવાનો બનાવે છે ખુબ જ સરસ રીતે સારું લાગે છે આજના આધુનિક સમયમાં આ પ્રકારના પરિવારો વધુ જોવા મળે છે જેમાં માતા પિતા અને તેમના બાળકો જ હોય છે તે લોકોને વિભક્ત પરિવાર કહેવાય છે અને જે આખો પરિવાર જૂથ રહીને રહે છે તેને સંયુક્ત પરિવાર કહેવામાં આવે છે પરિવાર વ્યક્તિને પ્રેમ સ્નેહને અને સુરક્ષા ભાવના આપે છે જે કે દાદા દાદી સાથે રહીએ તો તેમને રાત્રે ઊ ના આવે તો એ લોકો કહાની સ્ટોરી સમજાવે છે પછી બધા જ એકબીજા સાથે રને તમને ખબર પડે છે બીજા સાથે કેવો વ્યવહાર રાખવો જોઈએ બાળકોને પ્રેમ મળે છે અને જેનાથી માનસિક શાંતિ મળે છે બાળકનું સૌથી પહેલું શિક્ષણ અને સંસ્કાર પોતાના પરિવાર માંથી જ મળે છે વડીલો આદર આપ આપવો અને કેલી સાથે આપવા જેવું ગુણો પરિવાર શીખાવે છે મુશ્કેિ મુ ઉશકેલીના સમયમાં આર્થિક અને સામાજિક રીતે પરિવાર હંમેશાાલ બનીને ઉભું રહે છે તમને ખબર જ હશે કે પરિવાર વિના માણસનુંું જીવન અધૂરું છે કહેવામાં આવે છે કે દુનિયાની આખી માં ફરી લો પણ જે શાંતિ પોતાના ઘરમાં અને પરિવાર સાથે મળે ને તે ક્યાંય મળતી નથી અને તે પરિવાર વિશે કોઈ ચોક્કસ માહિતી આપ આપને તો પરિવાર સાથે રહેવા માટે ખુબ જ સારું હોય છે અને બધા જને પરિવાર સાથે જ રહેવું જોઈએ અને આજકાલની દુનિયામાં તો બધા જેટલા જ રેતા હોય છે દાદા દાદી ગામમાં છે તો માતા પિતા સાથે બાળકો અહિયાં રહે છે પણ જયારે આપે આખી ફેમિલી જોઈન્ટ થાય છે તો ઉત્સવો પણ ઉજવવામાં સારું લાગે છે બધા જ એકબીજાને મીઠાઈઓ ખડાવે છે અને એકબીજા સાથે તે રહે છે બાળકોને રમવાનું ગમવાનું ખુબ જ ગમે છે ને માતા પિતા ન દિવસની તો ખબર જ નથી હોતી કે દિવસ કેવી રીતે નીકળી જાય છે અને બધા જ બાળકોને રમવાનું ગમવાનું પછી ભણવાનું ખુબ જ સરસ લાગે છે ને એકબીજા જેને ટાઈમ નથી તો તો પછી બાળકોને ટાઈમ નથી આપતા હોય છે માતા પિતા પિતા કામ પર હોય છે અનેને માતા ઘેરનું કામ કરતી હોય છે ને બાળકને તે પ્રેમ ને ભાવના તે બધું જોવા નથી મળતું બીજી જોઈન્ટ ફેમિલીમાં જોવા મળે છે. અને જોઈન્ટ ફેમિલી આખો પરિવાર સાથે રહી ને તો ઘેર પણ ચમકતો અને ખુશિયાળી વાળો હોય છે અને ઉત્સવો માં એકબીજા સાથે ઘેર સજાવાની મજા જ અલગ હોય છે એ બધા જ ફેમિલી એકસાથ રહે ને તો બધા જ લોકો ખુબ જ ખુશ રહે છે તો અને એકબીજા સાથે વાતો કરે છે જયારે આખીફ એની જૂટ થઈને વાતો કરે છે ને તે ખુબ જ સારું લાગે છે અને બીજાના ઘેરના લોકો પણ આવે છે પછી બહાર બેસી વાતો થાય છે. એકબીજા વિશે વાત કરવાની ખૂબ જ ગમતું હોય છે. બીજું કઈ તમે કહેવા માંગો છો મેડમ
હા બેન તમે જે પણ કીધું ને ખુબજ સરસ કીધું છે. અને મને ખૂબ જ એ બધી વાતો ખુબ જ સારી લાગી છે. કારણ કે પરિવાર એટલે તો આપણા જીવનનો બહુ મોટો પાયો છે. પરિવાર જેનાની હોય ને તે તે વ્યક્તિ વ્યક્તિ છે ને પોતાના જીવનમાં કઈ કરી શકતું નથી. કેટલાક લોકો એવા હોય છે કે એ લોકો અનાથ હોય છે. અને એમને પરિવાર નુ અ કોઈ પણ અ કોઈ પણ જાતની સારી અ સુવિધાઓ નથી મળતી. તી કારણ કે પરિવારમાં જેમ કે મા મમ્મી પાપા હોય ભાઈ બહેન દાદા દાદી કાકા કાકી એ બધા હોય ને તે હિસાબથી એ લોકો અ એકબીજા માટે ખૂબ જ સારી રીતે જોડાયેલા રહે છે અને પરિવાર એટલે આપણા બધા માટે છે ને
હ
ખૂબ જ સારું કહેવાય છે પરિવારમાં આપણે બધા મળીને રહે છ એકબીજા સાથે પરિવારે માત્ર લોહીના સંબંધો સમૂહ નથી પરંતુ જીવનના દરેક સુખ દુઃખમાં સાથ તે ઊભું રહેવું સૌથી મોટું બળ છે. તે પ્રેમ એકતા અને સંસ્કારનો પાયો છે કુટુંબના સભ્ય વચ્ચેનો વિશ્વાસ અને પરંપ પર અ પરસ્પર હુંફુ જે મકાને સાચા માં ઘર બનાવે છે પરિવાર આપણા બધા માટે ખુબ જ અગત્યનું છે. દરેક વ્યક્તિગત સભ્યને માનસિક શાંતિ અને સુરક્ષા આપે છે. તે સમાજનો સૌથી નાનો અને મૂળભૂત એકમ છે જે સંસ્કૃતિક અને મૂલ્ય નું સિંચન કરે છે. સુખી પરિવારનો મુખ્ય આધાર એક બીજા પ્રત્યેનો આદર અને પ્રેમ છે. અને પરિવારમાં આપણેે બધા મળીને એકબીજા સાથે ખૂબ સારી રીતે રહીયએ છીએ. હું તો પરિવાર વિશે એજ કહું કે પરિવાર માં બધા પોતાના મોઢાના સામે સમાન રાખે છે. અને ખુબ જ સારી રીતે અ બધાની સાથે આપડો વ્યવહાર રાખીએ છીએ. પરિવાર એ આપણા બધા માટે ખુબ જ અગત્યનું છે બેન તમે કઈ કેહેવા માંગો છો.
તમે સાચું કીધું અ પરિવારે પ્રાથમિક સામાજિક સં જે પરસ્પર સહયોગ થી ચાલે છે બાળકના ઉછેર થી લઈને તમ સા ગુણો અને કેળવવામાં પરિવાર નો ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે. અને બધા સુખ દુઃખમાં સાથ આપે છે. મુશ્કેલી ના વખતે સાથ આપે છે તે ખુબ જ સારું લાગે છે. આજના આધુનિક યુગમાં ભલે વ્યક્તિ પરિવારનો વ્યાપાર વ્યાપાર વધ્યો ના હોય પરંતુ સંયુક્ત પરિવાર રહેવાથી બાળકો વડીલો આશીર્વાદ અને સહિયાર પ્રેમ અનુભવ કરે છે. જે બાળકો માટે ખુબ જ અગત્યનો છે પરિવારના સભ્યો એકબીજાની જરૂરતો સમજે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં અ અડાગઢ થઈને ઉભા રહે છે પરિવાર આપણાને સામાજિકતા ને પછી માનવતા પાઠ શીખાવે છે. જેનાથી એક આદર્શ સમાજનું નિર્માણ થાય છે. તને તો ખબર જ હશે કે માતા પિતા પછી દાદા દાદી જે દાદા દાદી આખી જિંદગીમાં વતુ જોયું છે ને તે બાળકોને શીખાવે છે તેથી બાળકો હોશિયાર થાય છે અને બાળકોને પણ દુનિયાની સમજ આવે છે અ તમે કઈ બીજું કેવા માંગો છો બેન?
હા બેન તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે સંસ્કાર અને શિક્ષણ નું કેન્દ્ર એ પરિવાર જ છે કારણ કે પરિવાર માં આપણે છે ને અ બાળક સૌથી પહેલા પાઠ આપણી શાળામાં નહી પણ પોતાના ઘર માંથી શીખે છે અને વડીલો નો આદર કરવો સત્ય બોલવું અને નમ્રતા રાખવી. જેવા સંસ્કારો પર પરિવારમાંથી જ મળે છે. જીવનમાં જયારે પણ કોઈ મુશ્કેલ સમય કે નિષ્ફળતા આવે ને. ત્યારે પરિવાર જે વ્યક્તિને હિંમત આપે છે પરિવાર નો સાત માણ માણસને ક્યારે એકલો કે નિરાશ થવા દેતો નથી પરિવાર સમાજમાં એક સુરક્ષિત કવચ પૂરું પાડે છે તે આપણી સાંસ્કૃતિક તહેવારો અને પરંપરાગતો અરે પરંપરાઓને એક પેઢી થી બીજી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ છે પરિવાર એ આપણા સૌના જીવનમાં ખૂબ જ રસપ્રદ વિષય છે અને મને તો પરિવાર અ પૂરા આખા ફેમિલી માં રેવાનું ખૂબ ગમે છે. દાદા દાદી કાકા કાકી સાથે ફઈ ફુવા બધા સાથે રહેવાની મજા ખુબ જ આવે છે પરિવારમાં જો આપણી ફૂઈ હોય તો ફૂવા જ આવે આપડણે તો રાહ જોઈએ કે હા આજે મારી ફૂઈ આવવાની છે. અને ફૂઈ જયારે આવે ફૂફાજી આવે તો ખૂબ જ મજાનો સારા સારા ગિફ્ટ લઈને આવે છોકરાઓ સાથે રમે છે અને સાથે બેસીને અમે બધા જમીએ છીએ પરિવારમાં શું છે કે બધા જેટલા લોકો છે બધા સાથે બેસીને જમે અને એકબીજા સાથે વાતો કરે તે ખૂબ જ ખાસ હોય છે અને જ્યારે આપણે બધા એક સાથેથે બેસીને જમવાનું જમીએ ત્યારે ખૂબ જ આનંદ આવે છે અને તે ખૂબ જ અ રસનીય હોય છે તે જોવાલાયક દ્રશ્યો હોય છે કારણ કે કેટલાક ઘરોમાં એવા હોય છે કે પરિવાર સાથે બેસીને ના તો એમની પાસે વાતો કરવાનો ટાઈમ હોય છે ના તો જમવાનો હોય છે પરંતુ કેટલાક ખુશનસીબ પરિવારો એવા છે કે જ્યાં આજે પણ બધા સાથે બેસીને જમે છે સાંજે બેસીને વાતો કરે છે આજે મોબાઈલની દુનિયામાં અ કેટલાક ઘરમાં તો એવું છે કે બધા પોતપોતાના કામેથી આ ભાઈ મોબાઈલ લઈ લે અ લેડસો છે તેઓ પોતાનું કામ પૂરું કરી તરત જ મોબાઈલ ઉચકે છે અને નાના છોકરાઓ તો આજે અ જે જન્મ લે છે ને તે લોકો પણ હાથમાં મોબાઈલ જ રાખે છે એટલે પરિવાર સાથે રહેવાનું કોઈના પાસે એટલું ટાઈમ રહેતું નથી પરંતુ આપડે બધા એ પરિવાર સાથે વક્ત બીતાવવું જોઈએ તમે શું કેવા માંગો છો બેન
તમે ચોક્કસ સાચું કીધું છે ને પછી જયારે આપડ બધ આખા પરિવાર ના બાળકો એકઠા થાય ને કઝિન લોકો તો પછી બહુ તોફાની રહીશ ઘરમાં પછી ખુબ જ સરસ ને ખુબ જ સારું લાગે છે ચાલો બેન તમે જે પણ કીધો સાચું કીધું અને મને તમારીથી વાત કરીને ખુબ જ સારું લાગ્યું
મને પણ આપનો ખુબ ખુબ આભાર
હા તમારો ખ ખૂબ ખૂબ આભાર